આજે જો ના ફોતા જોતી હતી ને ત્યારે બાળપણની અનેક મીઠી યાદો તાજી થઈ ગઈ એ દિવસોનો નિંદો ખુશીઓ અને રૂમુસનો પરિમરમાં જીવંત બની ગઈ
હા બાતબન ખરેખર જીવનનો સૌથી સુંદર સમય હતો જ્યાં કોઈ ચિંતા ન હતી માત્ર રમવાનું હસવાનું મિત્રો સાથે સમય પસાર કરવાનો દરેક દિવસ આનંદ થી ભરેલો લાગ તો હતો
મને દિવસો ખુદ યાદ આવે છે સવારે ઉરસાથી થયાાર થવું મિત્રો સાથે મરવુ શિક્ષકોની વાતો સાભરવી અને બંધ્યાથ દરમિયાન મને રમવાની મજા જ કઇ અદભૂત હતી
મને પણ એ દિવસો યાદ આવે છે ખાસ કરીને રજાના સમયમાં આખો દિવસ બહાર જ રમવાનું હતું સાંજે ઘરે પરત આવું અને પરિવાર સાથે બેસ દિવસ ની વાતો કરવી ખુબ જ ગમતું હતું
હા બારપણમા તેઓ રાખ કેટલી આતુરતાથી જોતા હતા ને નવા કપડાં પહેરવાની ખુશી મીઠાઈઓ ખાવાનો આનંદ ને પરિવાર સાથે ઉજવણી કરવાની મજા આજે પણ યાદ આવે છે
હા સાચી વાત છે તો તેવા દરમિયાન આખું ગામ અથવા તો વિસ્તાર ખુશ થી ભરાઈ જતો હતો દરેક ચહે ચહેરા પર સ્મિત જોવા મળતું અને વાત વાતારણ ખુબ જ આનંદમય બની જતું હતું
મને તો મિત્રો સાથે સાંજે રમવા જઉં ખૂબ ગમતું હતું કેટલા કલાકો સુધી રમ્યા પછી થાક લાગતો પણ ન હતો અને ઘરે જવાની ઈચ્છા પણ ન થતી
ચી વાત છે. એ દિવસોમાં સમય કેટલી ઝડપથી પસાર થઈ જતો હતો સવારે શરૂ થયેલી મસ સતી ક્યારે સાંજમાં બદલાઈ જતી તેની ખબર જ નથી પડતી હતી
હા બારપણમા ઉનારે રજા જાતી તેના મનમા અલગ જ છવાઈ જતો હતો કારણ કે આખો દિવસ રમ વાની ફરવાની અને નવી નવી મજા કરવાની તક મળતી હતી
હા રજાઓ દરમિયાન સગાના ઘરે જવાનુ ભાઈ બહેનો સાથે રમવાનુ બગીચામાં ફરવાનુ અને સાંજે સૌ સાથે બેસીને વાતો કરવાની તો મજા અવિસ્મસ
મને તો દાદી દાદા સાથે ટાઈમ પસાર કરવો ખુબ યાદ આવે છે. તેઓ જીવનની ઘણી ઉપયોગી વાત તો શીખાવતા અને રસપ્ર કિસ્સા સાભરવાની આનંદ જ જાપતા
સાચું કહ્યું છે. વડીલો નો પ્રેમ અને માર્ગદર્શન બાળકોને વધુ સુંદર બનાવતું હોય છે તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણ આજે પણ મનમાં મીઠીયાર બનીને જીવંત રહે છે.
બાર બાર વરસાદ પ તો તેને મિત્રો સાથે ભીજવાની મ જા કઈ અલગ જ હતી. કાગળની હોડીઓ બનાવી પાણીમાં તરાવી અને ખુશીથી ડળવું ખૂબ ગમતું હતું.
હા એ તો સાચી વાત સાચી વાત છે વરસાદના દિવસોમાં ગરમ ગરમ નાસ્તો ખાવાની તો મજા જ અલગ હતી આજ સાથે પરિવારના સભ્યો સાથે બેઠા બેઠા હાસ્યભરી વાતો કરવી ખૂબ ગુમતી હતી.
મને શારાના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યાદ આવે છે ગીતો ગાવા નાટકોમાં ભાગ લેવો અને મિત્રો સાથે તૈયારી કરવી ખૂબ આનંદદાયક અનુભવ હતો.
સાચી વાત છે. એ કાર્યક્રમો દ્વારા આત્મવિશ્વાસ વધતો હતો નવી બાબતો શીખવા મળતી હતી અને મિત્રો સાથેના સંબંધો પણ વધુ મજબૂત બનતા હતા.
બાર બારમાં પરીક્ષાઓ પૂર્ણ થયા પછી જે રાહત અને ખુશી અનુભવત તી હતી. તે શબ્દો માં વની શકાય તે વી નહ હતી કારણ કે ત્યારબાદ માત્ર રમવાનો અને આનંદ કરવાનો સમય મળતો હતો.
હા પરીક્ષાઓ પછી મિત્રો સાથે મળીને અનેક ચયોજનાઓ બનાવતા હતા. ક્યાં રમવાનું, ક્યાં ફરવા જવાનું અને આખો દિવસ કેવી રીતે આનંદ થી પસાર કરવો તેની ચર્ચા કરતા હતા.
મને પણ યાદ છે કે નાની નાની સફળતાઓ પર પરિવારમાં ખુશી થતી હતી. તેમની પ્રશંસા સાંભીને વધુ સર કરવાની પ્રેરણા મળતી હતી.
સાચું કહ્યું, બારપણની એ નિંદોસ થા પરિવાર નો પ્રેમ, મિત્રોની સાથે અને આનંદ રોજગારીની જીવનની સરળ ખુશીઓ આજે પણ યાદ આવે ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે
ચોક્કસ બાર બારમા જન્મદિવસ ની ઉજવણી માટે ઘણા દિવસો પહેરે તે જ ઉત્સાહ શરૂ થઈ જતો હતો મિત્રો અને પરિવાર સાથે આનંદ ભર્યો સમય પસાર કરવાની આતુરતા સતત મનમાં રહેતી હતી તે
હા જન્મ દિવસ ના દિવસે સૌના શુભેચ્છાઓ સંડેશ મળતા ત્યારે ખુબ જ આનંદ થતો હતો અને સાથે મળીને ઉજવણી કરવાથી એ દિવસ વધુ ખાસ બની જતો હતો તો
હા મને બાળપણના મિત્રો સાથે વી વિતાવેલી ક્ષનો ખુબ યાદ આવે છે કારણ કે તેમની સાથેનો દરેક દિવસ હસ્ય મસ્તી અને અનેક સુંદર યાદોથી ભરેલો હતો
સાચી વાત છે બારપનની મિત્રતા ખુબ જ નિર્દોસ અને નિસ્વાર્થ હોય છે તેથી આજે પણ એ મિત્રો અને તેમની સાથે જોડાયેલી યાદો હોય છે ને જે હૃદયમાં ખાસ સ્થાન ધરાવતી હોય છે
બારપણ માં સાંજ પડતા બધા મિત્રો એકત્ર થઈ જતા. પછી રમોતો રમતા રમતા સમય કેવી રીતે પસાર થઈ જતો ને તેની ખબર પણ પડતી ન હતી અને શો ખુશ ખુશ રહેતા હતા
હા ત્યારે કોઈને મોબાઈલ કે અન્ય વસ સ્તુ ની જરૂર પડતી જ ન હતી. કારણ કે મી ત્રો સાથે ની મસ્તી અને વાતોમાં જ આખો દિવસ આનંદથી જ ભરાઈ જતો હતો
મને સારાની શહેર પણ ખુબ યાદ આવે છે. બસમાં ગીતો ગાતા ગાતા ફર વા જવું નવી જગ્યાઓ જોવી અને મિત્રો સાથે યાદ દર્શણો માનવી ખૂબ ગમતી હતી.
દરેકત મને આજે પણ ખુશી કરી દે છે હજુ તો ઘણી વાતો બાકી છે અને તારે સાત બધું યાદ કરવું ખુબ જ સારું લાગી રહ્યું છે.
હા પરબણમાં જયારે પરિવાર સાથે તે પ્રસા પ્રવાસ જવાનું હતું ને તેને ખુબ ઉત્સાહ અનુભવતો હતો નવી જગ્યા જવાનું અને નવી નવી બાબતો જરવાની હા તું બધા સતત રતી હતી.
પ્રવાસ દરમિયાન પરિવાર સાથે વિતાવેલો સમય ખુબ ખાસ લાગતો હતો કારણ કે સૌ મળીને હસતા હતા વાતો કરતા અને સુંદર યાદો એકત્ર પણ કરતા તા હતા
મને બળપણ માં સંભળેલા ગીતો અને રમેલા રમ તો આજે પણ ન્યાજ છે કારણ કે બધું જે સૌથી નિર્દોષ અને આનંદભર્યા સમય સાથે જોડાયેલું છે.
સાચું કહ્યું બાતપણને જેટલી જૂની થાય છે ને તેટલી બધુ કિંમતી લાગવા લાગતી હોય છે અને તેમને યાદ કરતા જ મનમાં એક અલગ જ ખુશી જન્મતી હોય છે
હા બાર બાર માં સિહળની સવાર પણ કેટલી સુંદર લાગતી હતી ઠંડી હવામાં મિત્રો સાથે રમવાની મજા જ અલગ હતી અને દરેક દિવસ નવી ખુશીઓ લઈને આવતો હતો
હા શિયાળામાં પરિવાર સાથે બેસીને ગરમ ગરમ વાનગીઓ ખાવાની તો મજા જ અલગ હતી અને સૌ સાથે વિતાવેલો સમય ખુબ જ આનંદદાયક લાગત હતો
મને બાળપણ માં કરેલી નાની એની સરળતો પણ યાદ આવે છે જેના કારણે ઘણી વરષ વસતા હતા અને પછી એ વાતો લાંબા સમય સુધી યાદ રાખતા તા ત
સાચી વાત છે બારપણની શરારતો મિત્રતા પરિવાર નું પ્રેમ અને નિર્દોષ ખુશીઓ જીવનની અમૂલ્ય સંપત્તિ છે હજુ તો ઘણી મીથી યાદો છે જે આપણે એકબીજાને કહેવાની બાકી છે
ઘરણી બહાર બેસે ને પળીઓ સાથે વાત કરવાની તે મજા જ કલા હતી જ હાસ્ય પ્રેમ અને આત્મદાથી ભરેલું વાતાવરણ અનુ ભવાતું હતું
એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા હતા સંબંધોમાં ખુબ નજીક પણ હતું અને દરેક વ્યક્તિ પરિવારના સભ્ય જેવી જ લાગતા હતા
મને બળપણના એ દિવસો યાદ આવે છે જે નાની નાની વસ્તુમાં પણ અપરંપાર ખુશી મળતી હતી અને જીવન ખૂબ સરળ તેમજ ચિંતા મુક્ત લાગતું હતું
સાચું કહ્યું છે બાતમાની દરેક યાદ હૃદયમાં વસેલી છે અને હજુ પણ ઘણી એવી સુંદર વાતો છે જે આપણે એકબીજાને યાદ કરીને આનંદથી વહેંચવાની હજુ બાકી છે
હા, બારપણમાં વડીલો પાસે તે મરે . સંસ્કાર અને માર્ગદર્શન જીવનભર કમાવે છે, તેમની દરેક શીખમાં અનુભવ છુપાયેલો હતો જે આજે પણ સાચો માર્ગ બતાવે છે.
હા, જ્યારે કદાચ આપને દરેક વાત મહત્વ સમજતા ન હતા. પરંતુ હવે સમજાય છે કે વડીલોએ આપ આપેલી સલાહ આપના ભવિષ્યને સુંદર બનાવામાં કેટલી ઉપયોગી છે.
મને બાળપણના એ દિવસો પણ યાદ આવે છે. જે રાખો પરિવાર સાથે ભોજન કરતો હતો. વાતો કરતો હતો અને એકબીજાની સાથે સમય પસાર કરીને આનંદ અનુભવતો હતો.
સાચું કહ્યું છે પરિવારનો પ્રેમ મિત્રોની સાથે અને બાળપની નિંદોષનો વિશે વાત કરતા સમય કેવી રીતે પસાર થઈ જાય છે. તેને ખબર જ પડતી નથી. હજુ પણ ઘણી યાદો એકબીજાને કહેવાની હ બાકી છે.
હા. બાળપમાં જયારે સ પ્રસંગ આવતો હતો ને ત્યારે આખા ઘરમાં આનંદ વાત જતું હતું. મળરીને તૈયારી કરતા હોવાથી ખુશીઓ અને ઘણી બધી જતી હતી.
હા, એ સમય સૌથી સુંદર વાત એ હતી કે દરેક ખુશી સૌ સ વહેચવામાં આવતી હતી. તેથી દરેક પ્રસંગ વધુ યાદગાર, અને હૃદયને સ્પર્શી જાય એવો બનતો હતો.
મને આજે પણ લાગે છે કે બારપણ ના દિવસ તમા સમય ધીમે ધીમે પસાર થતો હતો તેથી દરેક ક્ષણને માનવાનો આનંદ હ અને યાદોમાં આ સંગ્રહવાનો પૂર તો અવકાશ મળી રહેતો હતો ને
સાચું કહ્યું છે બાળપણની વાત વાતો કરતા કરતા કેટલી યાદો તાજી થઈ ગઈ છે હજુ પણ ઘણી મીઠી સણો અને રસપ્રટ કિસ્સાઓ છે જે આપને આગળ વાતો જરૂર થી યાદ
એ તો યાદ કરશુ જ ને બાળપણમાં કેટલાક નિંદસ અને સુંદર હતા ક્યારેક શિક્ષકો બનવાની ઈચ્છા હતી તો ક્યારેક નવી દુનિયા શોધવાની કલ્પના મનમાં સતત ફરતી હતી
માં કોઈ મર્યાદા નહોતી લાગતી. દરેક શબ્દો સાચ થઈ શકે એવું લાગતું હતું અને એ વિશ્વાસ આપણને હંમેશા ખુશ અને ઉત્સાહે રાગતો હતો.
મને બાર પણ ના એ દિવસ યાદ આવે છે જયારે વરસાદ પછી ઇદ્રધનુષ દેખાતું હતું ત્યારે તેને જોવાની ખુશી એટલી મોટી લાગતી હતી કે જાણે એતો અનમોલ કઈ ખજાનો મરી ગયો હોય.
સાચું કયું છે બાર પનની એ નિર્દોષ નજર દરેક સામાન્ય બસ પણ અદભુત આનંદ શોધી લેતી હતી હજુ ઘણી યાદો છે જેની વાતો આપને આગળ પણ પ્રેમથી કરતા રહીશું.
ચોક્કસ બાર બારમાં સાજના સમયે આકાશ માં ચમકતા તારાઓ જોવાની ખુબ મજા આવતી હતી અને દરેક તારા વિશે નવી નવી કલ્પનાઓ કરીને મન આનંદ થી ભરાઈ જતું હતું.
નાની નાની બાબતો પણ ખૂબ આકર્ષક લાગતી હતી અને દરેક નવી વસ્તુને જાનમારની ઉત્સુકતા આપણને સતત કઈક શીખવા પ્રેરિત હતી.
હા.